ઓ હા ભાઈ બોલો?
અવાજ આવી રહ્યો છે?
હા હા એકદમ ક્લિયર આવે છે, તમને આવે છે મારો વોઇસ?
હા હા.
ઓકે ઓકે સારું બોલો શું કહો છો?
કેમ છો મજામાં?
હા બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બસ બસ મજામાં બધો.
સારું સારું.
હા તો ચાલો આપણે એક નવી કલ્પના કરીએજે જો તમને એક દિવસ માટે આખી દુનિયાની ઉર્જા વ્યવસ્થા બદલવાની તક મળે તો સૌથી પહેલા બદલાવ તમે શું લાવી શકો અથવા તમે શું કરશો?
અ હા તો હું છે ને સ્વચ્છ અને પર્યાવરણને અનુ ઉર્જાનો વધુ ઉપયોગ કરવું.
સરસ. ને તમને શું લાગે છે કે સ્વચ્છ ઉર્જા એ મહત્વની કેમ હોય શકે?
અ કારણ કે તે છે ને પ્રદુષણ ઓછું કરે છે ને એટલા માટે.
હા સરસ સાચી વાત છે અને જો આખી દુનિયા માત્ર નવીનીકરણીય ઉર્જા પર ચાલે તો શું બદલાવ આવી શકે
અ તો છે ને ભાઈ પર્યાવરણ જે છે ને એ વધુ સુરક્ષિત બને
ઓકે. અને તમને શું લાગે છે કે સૂર્ય ઉર્જા વધી સારું કે પવન ઉર્જા?
અ મારા મતે તો બંનેના પોતાના ફાયદા છે.
અચ્છા, કેમ?
અ કારણ કે અલગ અલગ જગ્યાએ બંને ઉપયોગી બને છે એટલા માટે
હા સરસ સાચી વાત છે અને જો તમને એક નવી ઉર્જા શોધવાની તક મળે તો તે કેવી હોઈ શકે.
હા તો તે સસ્તી પણ હોઈ શકે સુરક્ષિત અને દરેક માટે. ઉપલબ્ધ પણ હોઈ શકે.
ઓકે ખુબ સરસ. અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં વીજળીનોો ઉપયોગ વધશે ખરો.
હા ચોક્કસ જરૂર. થી ભવિષ્યમાં વીજળીનો ઉપયોગ વધશે.
ઓકે અને જો વીજળી એક દિવસ માટે બંધ થઈ જાય. તો સૌથી મોટી અસર ક્યાં પડી શકે છે.
વધારે તો હોસ્પિટલો ઉદ્યોગો અને સંચાર પર. કેમ કે અત્યારે જ આપણે જોઈએ કે અત્યારે વરસાદની સિઝન છે. તો કેવું કે ઘણી બધી જગ્યાએ વીજળી જે છે લાઈટ જે છે એ જવાના ઘણા બધા. ચાન્સીસ રહેતા હોય છે. તો વધુ પડતું તો આજે છે ને ક્યાં જરૂર પડે છે તો કેસ્. હોસ્પિટલમાં આપણે જોઈએ કે જે લોકો કઈક ઈમરજન્સી કોઈ એવું પેશન્ટ આવ્યું હોય. કે કોઈનું ઓટી ચાલુ હોય મતલબ કે ઓપરેશન ચાલુ હોય તો ત્યાં શું છે કે. ખાસ આપણને લાાઈટની જરૂર પડતી હોય છે. અને બીજું આપડે વાત કરીએ તો કે. અ જેમ મેં વાત કરી કે હોસ્પિટલ છે પછી ઉદ્યોગીઓ છે. કેમ કે જે મોટી મોટી ફેક્ટરીઓ છે ત્યાં બી એવું કામ ચાલતા હોય છે કે એ લોકોને લાઈટ. વગેરે લોકો કામ જ ન કરી શકે. તો ત્યાં બી ખાસ વીજળી ની જરૂર પડતી હોય છે.
સરસ. અને જો દરેક ઘર પોતાની ઉઊર્જા બનાવી શકે તો શું ફાયદો થઈ શકે.
તો ખર્ચ ઓછો થાય અને સ્વતંત્રતા વધે.
સરરેજ. અને તમને શું લાગે છે કે લોકો ઊર્જા ન બગાડ કરી રહ્યા છે.
હમ હા ઘણી વખત કરે છે. જેમ કે હું જો વાત કરું તો આજ કેવું છે કે અ સમજી લો. કે આપણા ઘરે કોઈ નાના છોકરાઓ હોય. તો કેવું છે કે રમતા રમતા બિલ લાાઈટો ફેન્સ બધું ચાલુ હોય છે તો જેનાથી શું છે. કે ઉર્જાને રીતે. અ સદુપયોગ થાય છે કે જે આપણે જેટલું આપણે સેવિંગ કરીશું જેને બચાવીશું. એટલું જ આપણા માટે સારું છે. અને અત્યારે તો મેન એ છે કે સોલાર સિસ્ટમ પણ આવી ગયું છે ઘણા ઘરોમાં. કે સોલર. થી વીજળી ઉત્પન્ન થતી હોય છે તો એ મારા માટે તો બહુ સારો અનુભવ અને સારું આઈડિયા છે લોકો ન કે એ જે સૂર્યપ્રકાશ થી આપણને જે ઇલેક્ટ્રિક કેહેવાય ને વીજળી મળે છે. જેનાથી શું છે કે આપડી લાાઈટ ન બી બચાવ થાય છે અને પ્લસ. કે આપણેે એ ઉપયોગ કરવા છતાં પણ આપણને એમાં આપણું જે છે એ સેવિંગ થતું આવે છે. તો હું તો એ જ પ્રિફર કરીશ કે આપણે વીજળી ઓછી બચાવવી જોઈએ જેથી શું છે ક આપડી ભવિષ્યમાં જે આવનારી પેઢી છે એના માટે ખૂબ જ. સારું રહે એટલા માટે.
સરસ તો કદાચ આપણે ઉર્જાનું બગાડ અટકાવવું હોય. અને બગાડ ઓછું કરવું હોય તો કદાચ એક સરળ રીત શું હોઈ શકે ભલા.
આ. હા તો તમે જેમ વાત કર્યું તો કે જો જરૂર ના હોય ને ત્યારે ઉપકરણો. બંધ રાખવા જોઈએ.
ઓકે અને જો ભવિષ્યમાં એવી બેટરી આવે જે એક મહિના સુધી ચાલે તો જીવનમાં શું બદલાવ આવી શકે પેલા?
તો લોકો માટે ઘણી સુવિધા થશે.
ઓકે. અને તમને શું લાગે છે કે ઉર્જા બચાવવી દરેક વ્યક્તિની જવાબદારી છે ખરી
હા જરૂરથી. કેમકે ઉઊર્જા બચાવવી એ તો આપણી પ્રાથમિક ફરજ છે ને. કેમકે જો આજે આપડું જેટલું શેવિંગ કરીશું એટલું આપણે આવનારી જે પેઢી છે આવનારું ભવિષ્ય છે એના માટે જ સારું છે. કેમ કે આપડે આજે બચાવશું તો એ લોકોને આવ તપ આ પેઢીમાં એ લોકોને કામ આવશે તો હું તો એવું જ કહું કે આપણને કામ વગર ની લાઈટ ચાલુ રાખવાની અથવા તોની પંખો ચાલુ રાખવાનું આપણને કામ હોય એટલી વાર ઠીક છે. બાકી કામ પતે એટલે આપડે એને બી ઓફ કરી દેવું જોઈએ.
ઓકે અને એવું કેમ ભલે
કારણ કે કુદરતી સંસાધનો મર્યાદિત છે ને એટલા માટે.
હા. અને જો દુનિયાના બધા લોકો ઉઊર્જા બચાવવાની એક નાની આદત અપનાવે તો શું અસર પડશે?
તો ભાઈ ઘણો મોટો ફેરફાર પણ આવી શકે છે.
ઓકે અને જો તમને એક શહેર સંપૂર્ણ ગ્રીન એનર્જી પર ચલાવવાની તક મળે તો સૌથી પહેલા તમે શું કરો?
હું તો સૌથી પહેલા સોલાર અને પવન ઉઊર્જાનોો વધુ ઉપયોગ કરું. જેમ મેં આગળ વાત જ કરી કે આપણે જે સોલાર સિસ્ટમ છે તો બહુ જ સારી સિસ્ટમ છે અને ખરેખર બધા નગરોમાં સોલાર લાગવું જોઈએ. જેનાથી શું છે કે આપણે વીજળી પણ બચાવી શકી અને ઘણું બધું સેવિંગ્સ પણ થાય. તો એ એક રીતે આપણા માટે જ ફાયદો છે. એટલા માટે હું તો એજ પ્રિફર કરીશ.
ઓકે. અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ ઘટશે ખરો કે નહીિ,
હા ધીમે ધીમે તો ઘટશે જ
ઓકે સરસ ખુબ સરસ. અને જો દરેક વાહન વીજળી પર ચાલે તો એનો શું ફાયદો હોઈ શકે.
પ્રદૂષણ ઓછું થશે એ બહુ સારી બાબત છે આજના આપણા દેશ માટે આપણા યુગ માટે કે આજે આપણે જોઈએ તો કે ઘણી બધી વાહનો શું છે કે આપણને ઘણું બધું પોલ્યુશનતું હોય છે પ્રદૂષણ તો એ એક આપણું બીમારીનો પણ ભાગ બની શકે છે. અગર જો તમે જેમ વાત કરી કે ઈલેક્ટ્રીકસ છે બેટરી વાળું જ આપણને મળી જાય તો. અ કેવું છે કે વીજળી પર ચાલે તો પ્રદુષણ ઓછું થશે જેનાથી ઘણી બધી જિંદગીઓ પણ બચી જશે અને આપણા માટે બી એક સારું છે.
ખુબ સરસ અને જો કદાચ તમને એવું કહેવામાં આવે કે ઉર્જા ક્ષેત્રમાં સૌથી મોટી શોધ હજુ શું બાકી છે? તો તમે શું કેવા માંગશો.
હા તો હું તો એટલું જ કહેવા માંગીશ કે વધુ કાર્યક્રમ અને ટેકનોલોજી બધું કાર્યક્ષમ ટેકનોલોજી
ઓકે જો તમને એક વૈજ્ઞાનિક ટીમ સાથે કામ કરવાની તક મળે તો કયા પ્રોજેક્ટ પર તમે કામ કરવા માંગશો.
હું તો જરૂર થી નવી સ્વચ્છ ઉરધા ઉર્જા શોધવા માટે કામ કરીશ.
ઓકે ખુબ સરસ ખુબ સારો વિચાર છે તમારું ને જો તમારા મતે ભવિષ્યમાં દુનિયાની માટે સૌથી મહત્વની ઊર્જા કઈ હશે અથવા તો શું હોઈ શકે બલા.
હા તો હું મારા મતે તમને કહું તો એવી ઉર્જા જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે અને બધા માટે ઉપલબ્ધ હોય. અત્યારે જ આપડે વાત કરી કે ઘણી બધી એવી ઉર્જાઓ છે મતલબ કે પ્રદુષણ છે સમખી સમજી લો. કે કારખાના ના ધુમાડા છે. પછી વાહનો ના ધુમાડા છે તો એ આજના માનવ જીવનને ઘણું બધું નુક. નુકસાન પહોંચાડતું હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો ખાસ તો આપણે એ બીમારીઓનો ભોગ બનીએ છીએ જેનાથી શું છે કે આ છેે ઘણી બધી જિંદગીઓ અ. એના કારણે જ આપણે જતી હોય છે તો હું તો એ જ કહીશ કે જેટલું આપણેે પોલ્યુશન ઓછું કરશું એટલું છે છે આપણા માટે વધુ સારું છે. અને આજે બાળકોને પિ આપણે લઈ લઈએ તો કે વાહનમાં કેવું હોય કે આપણે સ્કૂલે લેવા માટે જ જતા હોય છેએ બાળકોને તો. ત્યાં બી કેવું છે કે હવે અ વાહનની ઘણી બધી એવી ભીડ હોય છે. ટ્રાફિક હોય છે તો એ જે ધુમાડો છે. બરાબર એ બાળકો માટે તો બહુ જ ખતરનાક છે અને કેવાય ને કે. તેમ ખતરનાક બીમારી પણ ઉભી કરી શકે છે. તો બસ હું એજ પ્રિફર કરીશ કે જેટલું પ્રદુષણ ઓછું રહેશે એટલું જ આપણા માનવ જીવન માટે વધારે સારું છે.
હા સાચી વાત છે અને. પર્યાવરણ નુ તો પ્રદુષણ ખરું જ સાથે સાથે લોકો પાણી પ્રદુષણ પણ ઘણું બધું કરે છે ધ્વનિ પ્રદુષણ પણ કરે છે તો એ પણ આપણે જોવા જઈએ તો આપણા માટે ખુબ જ હાનિકારક છે તમે જે પ્રમાણે પર્યાવરણ પ્રદુષણ ની વાત કરી એ પ્રમાણે ફેક ફેક્ટરીઓનો ઉપયોગ વધારે પડતો વધતો જાય છે. તો સાથે સાથે એ પ્રદુષણથી લોકો છે્ એ ફેક્ટરીઓનું જે ખરાબ પાણી હોય છે એ કદાચ નદીઓમાં અને ઝરણાઓમાં મૂકી દેતા હોય છે. તો એ મારા મત મજબ તો એ. પાણી પ્રદુષણ પણ વધતું જાય છે દિવસે ને દિવસે તો એ પણ આપણા માટે એક ખૂબ હાનિકારક વસ્તુ તુ કહી શકાય.
હા સાચી વાત છે તમે જેમ વાત કરી એજ કે પાણી લોકો નદીમાં મુકતા હોય છે. અને ઘણા બધા એવા જે મધ્યમ વર્ગના લોકો હોય છે, એ લોકો એ જ નદીનું અને ઝણાનું. પાણી પીતા હોય છે ત્યાં જે એ લોકો ને કેહેવાય ને કે એના માટે પાણી એક ખૂબ જ મહત્વનું હોય છે અને જો એ લોકો એ પાણી પીવે છે જેનાથી લોકો બિચારા બીમાર બી પડે છે અને એ લોકો મધ્યમ વર્ગના હોય છે કે ના તોય એવી બીમારી હોય કે એનું ઈલાજ બી કરાવી શકે તો એ કોના આપણા માટે જ ખરાબ છે ને. એ વસ્તુ તો હરેક માણસને સમજવું જોઈએ કે કદાચ આપણે એ ફેક્ટરીનું પાણી અહીયાંયા મૂકીએ છીએ બટ અમુક લોકોનું એ જીવન પણ છે. એટલે બધા જો પોતપોતાની જવાબદારી સમજી લેશે તો સારું છે એમ.
ખુબ સરસ આજે મને ઊર્જા વિશે વાત કરીને ખરેખર ઘણું જાણવા મલ્યુ અને. ખુબ જ મજા આવી તમારી સાથે વાત કરીને
હા, સાચી વાત છે તમારી. મને પણ બહુ જ મજા આવી. સારું, તો આપણે ફરીથી મળીએ. હા.
ઓકે, હા.
ઓકે, ઓકે. આવજો.
આવજો.